તો
શું કર્યા છો ભાઈ હાલમાં કોઈ મુવી મુવી જોવા ગયા છો.
હાલમાં તો કશે હમણા તો મહિનાથી કઈ ગયો જ નથી પરંતુ પેલા મહિના પહેલા ગયો હતો જેમ કે અને મવી જોવાનુંમાં તો આમ કોમેડી મુવી જોવાની બહ ગમે છે તે અમુક સમય પડે તો તોગસમા હું જોવા જાઉ જ છું ત તમને કઈ ગમે છે મવી.
હા મને તો એમ તો બધી જ મુૂવી ગમે છે અને મુવી પ્રત્યે તો હું ખુબ જ એમ પે હું મને એટલી ગમે છે કે મવી માટે તો કઈ પણ કઈ પણ સોડી શકું છું જોબ પણ રજા મૂકી શકો છું અને તમે જેમ જણાવમ કોમેડી મવીમાં તો તમને ખબર નહી કઈ મુવી ગમે પણ મને તો ધમાલ મવી બહુ ઘણીમે કારણ કે એમાં શું છે કે અમે તમને એ મૂવી વિશે થોડી ઘણી માહિતી જણાવી શકો છું એમાં શું છે એ લોકો જે હોય તે પહેલા એક જણ ન એક્સિડન્ટ છે એમને કહી જાય છે કે આટલે થોડા ઘણા પૈસા મૂક્યા છે તો અમે જો તો લઈ શકો છો તો એ પૈસા શોધવા માટે ો અલગ પડી જાય છે એકબીજાથી વિરુદ્ધ થાય છે અને પૈસા પાછળ ગાડા થઈ જાય છે અને પૈસા ઉડે છે અને વચ્ચે વચ્ચે બહુ ઘણી કોમેડીઓ આવે છે અને મજા પણ ઘણી બધી આવે છે એ બધું જોયું હતું અને અમને શીખવા પણ મળ્યું હતું કે પૈસાને લાલચ એ કરવી નહી જોઈએ અને છેલ્લે એ લોકો તો પૈસા જયારે છોડી કાઢે છે બધા સાથે મળીને જ છોડે છે છેલ્લે એ જે પૈસા મળે છે એ બધા ગરીબોને દાન કરી લે છે એ અમને જોઈને ખુબ જ આનંદ થયેલો અને અમારે જે બાળકો સાથે જોવા ગયા હતા તો અમને પણ ખુબ જ મજા આવી ગઈ તમે શું તમે કોઈ આવી મ જોવા ગયા છો જેમાંથી તમને કોઈ શીખો વાનું મળી હોય.
હું તો આવી મુવી તો તમે કીધું કે આ મુવી તો મેં જોઈ લ છે અને કેટલી વાર જોઈ છે અને અમારા પરિવાર માં પણ આ મુવી બન બહુ ગમે છે કેટલી વાર તો યુટ્યુબ પર એવું બધું માધ્યમ દ્વારામ જેવા જ કરે છે જમતા જમતા મને તો આવી મુવી પણ કોમેડી મુવી બો ગમે છે, પરંતુ આવી અમુક વાર એ મુવી જેમકે ડિટેક્ટિવ જેવી મુવી હોય, જેમકે તેમાં આમ કોઈ કે એવી મુવી છે, જેમાં કોઈ ગુનેગરને શોધતા હોય એમ, કે અને જેમ પ્રમાણે જો પહેલા જો આવતું હતું ટેલિવિઝન પર, જેમ કે સી આઈ ડી તેમાં એમ બધા એું બધું એ એ સિરિયલ મને બો ગમે છે અને હું આવી આવી સિરયલ જોમ છે ને આવી બધી સીરીઝ જેમકે જે જાસૂસ વાલી હોય તે પણ મને બી ગમે છે અને આવા બધા કા ની ઘણી બધી સીરીઝ હું જોઉં છું આ, જેમ કે બહારની કે પછી એમ કોરિયન મુવી બધી મને ગમે છે. તમને આવી બધી સીરીઝ ગમે છે કે નઈ?
હા મને ગમે છે એમતો બો મજા પણ આવે છે અને મૂવી જોવાનું એ ખુબ જ સારી બાબત પણ ગણાય છે, પરંતુ આપડે આપડે જે ઉંમર છે તેને ધ્યાનમાં રાખી જોવું જોઈએ, કારણકે હમણાં હાલમાં મેં એટીન પ્લસ છે, તો અમે ઘણી બધી બધીજ મુવી જોઈ શકીએ, હોરર મુવી પણ જોઈ શકીએ છે, કારણકે હોરર મુવી જે બાળક કો હોય છે, તેમને નાના હોય ત્યારે દેખાડવાનું હોય, એ લોકોને પણ મગજ પણ ખરાબ અસર થાય છે. એ લોકો પહેલા થી ડરી જાય છે, એટલે એ લોકોને એ હોરર મુવી એટલે કે જે ભૂત વાળી મવી હોય, જે બીવડાવ જેવી મુવી હોય એવી મુૂવી બતાવી નઈ જોઈએ. મને અને અમને મને તો દરિયામાં લોકો કેમક રહે છે, એ લોકો કેમક એ બાબત પણ મેં કેપ્ટન જૈક સ્પેરો અને હમણા હાલમાં જે વનપીસ પડ્યું છે, એ પણ જોયું હતું. અને વોલપેસમાં હોય છે એ લોકો જે ખજનો હોય તે શોધવા જાય છે, એ બધું ઘણું બધું અમને ગમ્યું છે અને મને જ્યાં સુધી યાદ છે કે તમને તમે છે ને જે ક્રિકેટમાં વધારે રસ રાખતા હોય છો, તો તમે જે પેલી વચ્ચે એમ એસ ધોનની મૂવી પડી હતી તે તો મને એવું લાગે તમે જોઈ જ હશે, તો એ મુવી પરથી તમને શું શીખવા મળ્યું હતું, કારણકે એ મુવી મેં નથી જોય, એટલે તમને કઈ શીખવાનું મળ્યું છે, એ મુવી પરથી?
હા, એ મૂવી પરથી મને તો ઘણું બધું શીખવાનું મળે છે, કારણકે એ જેમકે એટલે મહાન ક્રિકેટર એમ એસ ધોની ધણી બધી સ્ટ્રગલો કરીને આટલા મહાન બન્યા છે અને ઘણી બધીત મહેનત પણ કરી છે જેમકે એ લોકો એમનેમ કોઈ મેચ રમવાની હતી ને તે જવાનું મિસ થઈ જાય, જેમકે ટ્રેન છૂટી ગઈ અને તેના કારણે તે લોકો જઈ ન શક્યા, પરંતુ એમણે ડિસાઇડ કર્યું કે આ આગળ જતા એ લોકો ખુબ મહેનત કરે અને એમની મેન મેચ તો એ જ કે ત્યાં જેને રમવાનું હતું જેમકે રણજી ટ્રોફીમાં તેમનું સિલેક્શન થઈ ગયું હતું. પરંતુ ત્યાં ગયા ન હતા, તેમના ત્યારે તેમની એઝામ હતી અને તેમની ટ્રેન છૂટી ગયા હોવાથી તે ત્યાં પહોંચી ન શક્યા પરંતુ એ લોકો મનમાં એવુ ડિસાઇડ કર્યો કે એ લોકો એટલે રેલવેની પણ જોબ કરતા હતા અને તેઓ બને પણ બને ક્રીકેટ અને જોબ પણ કરતા હતા, પરંતુ તેમને એ બનેમાં માઈન્ડ લાગતું ન હતું, લાગે તો કોઈ એક વસ્તુના માંજ, એના પછી એમણે ડિસાઇડ કર્યું કે ક્રીકેટ, જેથી અહીંયા ક્રિકેટ ડિસાઇડ કર્યું અને આપણે આવા સારા ક્રિકેટરો આપ્યા છે ને ઘણી બધી વર્લ્ડકપ પણ એમને આપણે જીતાડી ભારત દેશને, આથી કો એટ કોઈ પણ સક્સેસ થવા માટે મહેનત કરવી એ તો ખૂબ જરૂરી છે, કે આપણે મહેનત જ ના કરીએ તો આપણને મોટી મોટી સફળતા પ્રાપ્ત ના થાય એમના માટે આવી મવી પણ મને ખૂબ એક્સપેલ કરે છે અને ખૂબ આવી મૂવી મે જોઉં છું અને હું પણ આગળ વધીને મારા માટે પર નામ રોશન કરી, એ જ વિચારું છું. આથી કરીને એ મુવી પરથી મને ઘણું બધું શીખવાનું મળ્યું છે. તમે જે કીધુંમ થોડા દિવસ પેહલા આપણે મળ્યા હતા કે તમને આ વન પીસ મુવી છે, તેમાં તમને ઘણું બધું શીખવાનું અને જોવાનું પણ સારી મળ્યું છે, જેથી મને વન પીસમાં અગાળી તમે મને લખી આપ્યું છે, જોવા માટે પરંતુ એ જોયું નથી, પરંતુ તે એમાં શું થાય અગાડી તે મને જણાવશો ને?
હા, એમાં વનપિસ માં શું છે કે પહેલાથી જે એમાં આપડે જે છે ને જે ગોલ રોજર નામનો એક વ્યક્તિ હોય છે, જે મહાન ચોર હોય છે, દુનિયાનું અને એ એને જે પોતાનો ખજનો હોય છે, છુપાવેલો હોય છે અને દરિયાનું કઈ નામ પણ હોતું હતું પણ મને હાલમાં યાદ નથી આવતું. એ દરિયામાં એને છુપાવેલો હોય છે, તો એમનો જે એનો જે બાળક હોય છે, એ નાનો હોય ત્યારે છુટા થઈ ગયેલો હતો, ત્યારમાં એનામાં પણ એવી શક્તી હતી અને એને છે ને ડ્રેગન ફૂટ નામનું જે ફૂડ હતું તે ખાધેલું હતું, એટલે એ પોતાના શરીરને ગમે લાંબુ કરી શકે એને એને લોહી પણ નથી નીકળતું અને ઘણી બધી શક્તિ હો અને એ લોકો શરૂઆત કરે છે શરૂઆતમાં એ એકલો જ હોય છે પ જેમ જેમ દિવસ શોધતા જાય છે તેમ તેમમ એને આખી ટોલી બને છે એટલે કે બધા સહભાગીદારો બધા બને છે અને પછી એ લોકો વનપીસ શોધવા માટે થઇ જાઈ. એ ખુબ જ મને ગમ્યું હતું અને મૂવી ખુબ જ સારી છે અને બાળકો માટે પણ જોઈ શકે છે અને ફેમિલી સાથે પણ જોઈ શકેાય છે અને મૂવીની એમ તો ઘણી બધી સાઈડ ઇફેક્ટ છે કારણ કે મૂવી એ આપણેે કોઈ વાર શું છે બાળકો ફોનમાં જ લાગી રહેલા હોય છે સ તમારા બાજુ પણ બાળકો ફોનમાં ઘણી બધી મવી જો છો અને એમના પર કઈ અસર થાય છે?
અમારા બાજુ તો આમ તો બાળકોને બહ હમણાં થી નાનાથી ફોન આપતા નથી પરંતુ અમુક પરિવારમાં છે કે ત્યાં નાનાથી ફોન આપી દે છે. જેમ કે અમારા બાજુમાં જેવો એટલે કે જે દસમા બારમાં ભણે છે તેમને માટે પી તેમને ફોન આપી દીધ હતો પરંતુ તે એટલે કે આમ વેકેશનની ખૂબ રાહ જોઈ છે કારણ કે વેકેશનમાં એ લોકો સારી રીતે એમના માતા પિતા જ વેકેશનમાં ફોન આપે છે અને તે વેકેશનમાં ખૂબ ફોન જોય છે પણ આખો દિવસ ફોનમાં જ લાગી રહે એ છે અને તે એમના એના માટે સારું પણ નથી હું પણ એમના માતા પિતાને કહ્યું કે તમારા બાળકોને આટલો બધો ફોન આખો દિવસ માટે યુઝ કરવા ન આપો કારણ કે તેમને પણ ઘણી બધી અસર થાય છે અને તેઓ તેઓને ઘણી બધીમ કે આંખ આંખની પ્રોબ્લેમ થઈ જાય છે પણ એ લોકોને કીધું પણ એ લોકો સમજતા નથી અને આખો દિવસે મોબાઈલમાં જોયા કરે છે અને મવીઓ પણ બધી ઘણી બધી જોઈ છે એમને કીધું કે ફોન આપો પરંતુ લિમિટેડ આપો અને વધારે પડ ફોન આપો એમને માટે સારું પણ ના કહેવાય તે જમ આટલા દિવસ કીધું છે જે લોકો એમને લિમિટેડ ફોન આપે છે લમટેડ ફોન નો યુઝ કરે છે આથી તો મૂવી તો જોય છે લોકો પણ તમારા ગામમાં કેવું છે તમારા ગામના બધા બાળકો અમારથી ફોન વાપરે છે કે પછી એમ નહી આપતા છે?
ના એમ તો હાલમાં તો પેલા પેલા વાપરતા અમે બાળકો હતા ત્યારે ખુબ જ વાપરતા હતા અને અમને ફોન ની ખબર પડી કે આ ફોન થિયેટર ઘણા બધા દુરુપયોગ પણ છે એટલે અમે બાળકોને તો ફોન આપવા ટાાડીએ જ છીએ અને મને હજુ પણ યાદ છે કે આપડે નાના હતા ત્યારે જે થિયેટર આપણે સાથે મળીને આપડે બધા કોલેજ ફ્રેન્ડ મળીને મવી મવી જોવા ગયા હતા અને એ મવી નામ હતું એવેન્ચર એન કે એમાં જે આપડે પેલા તો સ્ટાર્ટિંગમાં મજા આવી હતી અને જયારે જયારે લડાઈ થઈ એટલે કે એન કેને જયારે મેન હોરની જે એન્ટ્રી પડી ત્યારે તો શું માહોલ હતો હોલમાં બધા ઉભા થઈ ગયા હતા બધા મો એ થિયેટરમાં બધા ચીરાવા લાગેલા હતા અને એટલી મજા આવી હતી એમ પરંતુ છેલ્લે જયારે આપણે જોઈએ છીએ અને જે આયરન મેન હોય છે તે જયારે અગ ચપટી વગડીને જયારે આખું બ્રહ્માંડ નું બધા જે દાનો હોય છે તેનો નાશ કરે છે ત્યારે અને નાસ્તો કરે છે અને ખુદ પણ એ પેના જે સ્ટોન ના અસરથી એ પણ એનો પણ હાથ ભરી જાય છે અને એ પણ મૃત્યુ પામે છે ત્યારે અને પણણું ઘણું બધું દુઃખ જેવું લાગે છે પરંતુ અમે થિયેટર જે પહેલો એક્સપિરયન્સ હતો તે કોઈ દિવસ નહી ભૂલી શકું કારણ કે એ બેસ્ટ એક્સપિરિયન્સ હતો એના જેવી કોઈ મજા જ નહી આવી હતી શું તમે પણ એવી કોઈ મુવી જોવા ગયા છો ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે જે તમને આખી જિંદગી ભર યાદ રહી જાય?
મને તો એજ મુવી યાદ છે જેમકે હું અમારા ગામના લોકો સાથે કે અમા હું જે ક્રિકેટ રમું તે લોકો તે લોકો સાથે હું એવા ભાઈ બંધુ સાથે હું આ સેલર મુવી પડ્યો તે જોવા ગયો હતો અને ત્યારે શું સીન હતા તે મુવીમાં અને ખુબ મને ગમ્યો હતું. તો અને ત્યારે સેલાર મુવી ખુબ પ્રચલિત અને ખુબ પ થઈ ગયલી હતી જેના કારણે અમારા બધા ગામના લોકો ગયા જોવા અને તે મવીમાં આમ તો મજા પણ આવી હતી પરંતુ અમુક એવા સીન હોય કે જેના કારણે તમને ગમતું ન હોય એટ કે આમ એટલું બધું કાર્ટૂન જો બનાવી રે છે એ પણ ગમતું નથી પરંતુ એ મવી સારી પણ છે અને કો કોઈ વાર એ મવી હું ઘણી વાર ફોનમાં પણ જોઉં છું પરંતુ એ કાર્ટૂન એનિમેશન બધા અમુક વાર મુવીમાં નાખી દે છે. મૂવી માં તે બરાબર નથી જેથી કરીને બહારની મવી જેમ કે ત કી કે તેના એનિમેશન ખુબ સારા હોય છે અને તે ખુબ આપણને રિયલ હોય તેવા લાગે છે એ તો બરાબર ને!
હા એકદમ એમ જે બહારની જે મુવી હોય છે તેમાં જે એનિમેશન કરેલું હોય છે તે તો આપણને એવું લાગે કે આ અસુલિયટમાં સો ટકા એવું થયું જ હશે આપડણે જરાક પણ એવું વિચારી જ નથી શકતા કે આ આપને પેલું ક આપને દેખાવ કરે છે કે આપણને સામે નકલી એવું તો ખબર જ નથી પડતી કારણ કે એકદમ રિયલ જ લાગે છે એ લોકો સ્પેસમાં ટ્રાવેલ કરે છે એ પણ ખુબ જું કહે છે સાચું હોય તેવું જ લાગે છે અને મજા પણ આવે છે જોવાની અને નાના બાળકો સાથે અમે જે કાર્ટૂન વાળી ફિલ્મ હોય છે એ પણ જોવા હતા નાના બાળકો પણ એ જોઈને એટલા ખુશ થાય છે અને અમે પણ આટલા મોટા થયા છે પરંતુ અમને પણ જયારે નાસ્તો કઈ પણ કહી ત્યારે અમને પણ નાના કાર્ટૂન જેમ અગ તોમેન જેરી એ બધું જોવાની ઈચ્છા થાય છે એમાં એટલી મજા આવે છે એના જેવી તો કોઈ મુવી જ નથી શું તમે પણ કાર્ટૂન જો જોઓ છો હાલમાં?
હાલ મા તો જોઉં છે ને મને પણ બઉ ગમે છે કાર્ટુન નાનાથી જ હું જોતો આવઉં છું હમને પણ જોમ છું જેમ કે બહારનીનીડ જે મવી છે જેમ ડોરેમન એ કાર્ટૂન મને બઉ ગમે છે અને હું નાના થી જ જોઉં છું અને તે તો મને બાળ પણથી જ બઉ ગમે છે. આથી તમે જે જણાવ્યું તમે મવીમાં કેવો રસ જણાવ છો તેથી બદલ ખુબ આભાર અને આગડી પણ આપણે મવી વિશે આગળ વાત કરશું તે વિશે તમે પણ મને જણાવશો અને હું પણ તમને જણાવીશ.
હા ચાલો મળીએ
હા ચાલો.